બોલો બોલો શું કેવો?
હ હમણાં શું ચાલી રહ્યું છે તમારે?
અમારે હાલમાં તો બધું ઇન્વેસ્ટમેન્ટને એવું બધું ચાલી રહ્યું છે હાલમાં શેરબજાર વધુ ઉપર જાઈ રહ્યું છે અને એમાં ઘણી બધી પ્રોસેસો આવે છે અને વધારે પડતા પૈસા કમાઈ રહ્યા છે તમે શું કમાઈ રહ્યા છો શેર માર્કેટમાંથી પૈસા
હા હમણાં બી અમે કમાઈ રહ્યા છેએ ધીરે ધીરે અમે બેંક ટીમાં ઇન્વેસ્ટ કર્યું પછી અમે ધીરે ધીરે આ ઇન્ટ્રાડે એફિનો ટ્રેડ અને એવા બધા ટ્રેડ અમે કર્યા પછી તેના કારણે અમને ખૂબ પ્રોફિટ થાય છે અમે લોંગ ટર્મમાં રોકીએ અમે ઇન્ટ્રાડે કરીએ ઇન્ટ્રાડેમાં અમને ખુબ ફાયદો થાય છે કોઈ વાર લોસ પણ થાય છે પણ અમારે ત્યાં એ કવર થઈ જાય છે એટલે અમે ટ્રેડ ખૂબ જ ઝડપથી સારું અને એવું કરીએ છે
એવું છે હું પણ ટ્રે કરું છું હું નિફ્ટી ફિફટી રેટ કરું છું એમાં હું ઓપ્શન ફ્યચરડ ઓપ્શનમાં ટ્રેડ કરું છું એમાંથી એવું આવે કે એમાં તમારે નજીક હાલની સ્થિતિ ચાલતી છે માનો કે પચીસ હજાર નું ચાલતું છે ફિફ્ટી ફિફ્ટી તો તેમાં તમારે પચીસ હજારની નજીકનો ઓલ કેપૂટ બાય કરવાનો હોય છે ત્યારબાદ તમે તેમાં ઇન્વેસ્ટ કરી અને થોડાક સમય રાખી જે પ્રમાણે માર્કેટ અપડાઉન થાય છે તે પ્રમાણે તમને પૈસા મળી રહે છે એવી રીતના હું ટ્રેડ કરું છું વચ્ચે હું ઘણા બધા આઈપીઓ પણ ભર્યા છે પછી મ્યુચ્યુઅલ ફંડમાં પણ એસઆઈપી ચાલુ કરી છે મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી હેલું એસઆઈપી ચાલુ કરવાનું તમે સો રૂપિયા થી પણ એસઈપી ચાલુ કરી શકો છો તેમાં ત્યારબાદ તમને અમુક ટકા પંદર ટકાનું રિટર્ન આપે છે ત્યાં તે તમને રિટન વ વર્ષો વર્ષ તમે જેટલા વર્ષો રાખો તેટલા વર્ષે ચેન્જ થાય છે હવે તમે એક વર્ષ રાખો તો તમને બાર ટકા રિટર્ન આપે છે ત્રણ વર્ષ રાખો તો ચૌદ ટકા રિટર્ન આપે છે. અને પાંચ વર્ષ રાખો એટલે રિટર્ન છે એ રીતના તમને રિટર્નની પોલિસી બધી હોય છે તમા હા તમારે જ તમારા પાસે જેટલી અમાઉન્ટ વધારે હોય એટલું તમારે સારું પડે તમે કઈપી વિશે જાણો છો?
હા અમે એસઆઈબી ઘણી એસઆઈબી પણ કરીએ છીએ અમે એક લાખ થી માડીને પચાસ હજારથી મળીને અને ઘણી બધી એસઆઈપી કરી છે તમે કીધું તેમ મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી ઓછી પેલું છે કે તેમાં હો રૂપિયાથી માની ને આઉં રૂપિયા. હો રૂપિયાથી શરૂઆત કરી હતી એસ આઈ પી ની હમ્મ તે પછી અમે ધીરે ધીરે કરીને કરોડ સમથિંગ ગીયુ હતું અને તેના લીધે ખુબ જ ફાયદો થયો છે. અહ તે ખુબ જરૂરી છે કે આપણે મ્યુચ્યુઅલ ફંડ કરવું જોઈએ. જો ચ્યુઅલ ફંડ આપણે કરશું તો આપણને ઘણા બધા ફાયદાઓ થશે જેમ કે આપા આપણે એસ આઈ પી ના પૈસા મળશે વ્યાજના પૈસા મળશે આપણા પૈસા ડબલ થશે ટ્રીબ- ટ્રીબલ ત્રીબળ થશે અને તે ખુબ સારું લાગે છે કે તે એસ આઈ પી કરવી એ આપણે ખુબ જરૂરી છે. અને એસ તાઈ પી કરશું તો આપણને અને આપણા બાળકોને અને તે ખૂબ જ જરૂરી છે.
સાચી વાત છે. એસ આઈ પી એ લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ ગણવામાં આવે છે. એસ આઈ પી એ ઘણી બધી એવી થાય શકે છે જો તમે ઇન્ડેક્સ ફંડમાં એસ આઈ પી કરી શકો છો પછી આ મ્યુચ્યુલંડ છે ઈન્ડેક્સ ફંડ આવ્યું સ્ટોક માં એસ આઇ પી કરી શકો છો એવી ગણી બધી વસ્તુ માં એસ આઇ પી કરી શકો છો. તે આગળ જતા આપણા પરિવાર ફેમિલી બધાને મદદરૂપ થઈ શકે છે. એ જો તમે એમાં કોઈ નોમિની હોય તો તમે તમને કઈક કઈ ગયું હોય તો તે મારા મમ્મીને પૈસા બધા મળી જાય છે ત્યારબાદ તમે સ્ટોકમાં પણ એસ આઇ પી એ રીતે ચાલુ સવારે. નહીં તો તમારે એસ આઈ પી નહીં ચાલુ કરવી હોય તો તમે સ્ટોકમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એમાં ઇન્વેસ્ટ મેન્ટ કરવા માટે તમારે માટે વધુ સરળ અને હોય છે પરંતુ એમાં તમારે ઘણી બધી બાબતો નો ધ્યાન રાખવું પડે કા. એમાં જો તમે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તો તમારે એનું ફંડામેન્ટલ અહ એનાલિસિસ કરવું પડે. પછી એના આગળના ડેટા એનાલિસિસ કરવા પડે, ચાર્ટ એનાલિસિસ કરવા પડે. પછી ટેકનિકલ એનાલિસિસ કરવું પડે. એ બધા ઘણા બધા એનાલિસસ કર્યા બાદ તમે ઇન્વેસ ટ્મેન્ટ કરી શકો છો. પરંતુ એસ આઈ પી એવી વસ્તુ છે કે તમારે એટલું બધું ઇ આહ કે એનાલિસસ કરવાની જરૂર હોતી નથી અને સરળતાથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ત્યારબદ એમાં બીજું પરંતુ
હા તમારી વાત સાચી છે કે એસ આઈ પી એ ખૂબ ખૂબ ખૂબ જરૂરી છે જે એસ આઈ પી કરશો તો આપણે ખુબ જરૂરી અને એસ આઈ પી ના લીધે એ આપણને ધણી બધી ઘર ને ઇન્ટ્રા ડે માં ટ્રેડ કરું જરૂર ના આહ હવારે એ ઇન્ડિયનમાં કરું અને બાર પણ કરું છું જેના લીધે અમને વધારેમાં જે અમે નાઈટમાં અમે અહ અલગ માં બહેલા ને દિવસ ના અમે અલગમાં બહેલા એ ન્યુટીલીટી માં ખુબ જ સારા ટ્રેડ થાય છે અને તે ટ્રેડ ખુબ જરૂરી છે. ટ્રેડ કરવાના કારણે ખૂબ અહ જરૂરી લાગે અને ટ્રેડ ટ્રેડ એ ખૂબ જરૂરી છે. નિફ્ટી ફિફ્ટી એ ખૂબ જરૂરી
હા, મેં પણ બધું સાંભળ્યું છે. ફોરેક્સ માર્કેટ એવું બધું ઘણી બધું વસ્તુ સાંભળી છે. ત્યારબાદ એ વસ્તુ એવી છે કે તમે આપ ડે એ આજે ઇન્ડિયન છે એ ખાલી સવાર પુરતું ત્રન સાડા નવ થી ત્રણ સાડા ત્રણ લગીમાં જ ચાલુ રહે છે. પરંતુ આ ફોરેક્સ માર્કેટ એવી છે કે અહ- આખો દિવસ આખી નાઈટ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ જ હોય છે. એટલે તેમાં ટ્રેડ કર વું એ પણ સહેલું છે. પરંતુ એ થોડું રિસ્કી પણ ગણવામાં આવે છે કારણ કે એનું કોઈ બ્રોકર રહેતો નથી અને કોઈ એની જવાબદારી લેતું નથી. એ થર્ડ પાર્ટી એપ પરથીએક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અ મોડલ ટાઈપ છે અને એમાં આપણને એ ડોલર માં એમાં આપણે ઇન્વેસ્ટ કરવાનો હોય છે. જેથી આપણને પ્રોફિટનું માર્જિન વધારે રહે છે. અને બધું પ્રોફિટ પણ કરાઈ ગઈ છે.
હા, તમારી વાત સાચી છે કે આપણે ઘણા બધા અ ફાયદા પણ થાય છે તમે કીધું તેમ તમે તમે ઘણા બધાને ટ્રેડ કરો છો જેમ કે નિફ્ટી ફિફ્ટી બેંક નિફટી અને અન્ય પ્રકારની ટ્રેડ કરો છો તે ખુબ જરૂરી છે કે મે તમે પ્રોફિટ કાઢો છો એ ખુબ જરૂરી છે કેમ કે દેશમાં નાવું નેવું ટકા લોકો લોકો આ અનપ્રોફિટ કરે છે જે અને પ્રોફિટ ન થાય અને તે ખુબ જરૂરી છે. પ્રોફિટ કરશો તે આપણે ખુબ જરૂરી છે તમે કયા કયા પ્રકારનો પ્રોફિટ લો છો અને તે તે ન પર આધાર હોય છે કે તેમાં લોસ પણ ખુબ જ જાય છે. દેશમાં કેટલા ટકા લોકો લોકો હમણાં લોસન છે તેના લીધે એ ખૂબ લોસ લોસ પણ જાય અને અન્ય પેલું પણ થાય એટલે આપણેે સરખી રીતના પ્રોફિટ કરવું જોઈએ જો તમારા પાસે વધુ પૈસો આવે તો બધું ટ્રેન લેવ અને જો ઓસાહ હોય તો ઓછી ટ્રેન લે હોય છે કે તેના કારણ લોસ નો જાય કેમ કે શેર માર્કેટ એ ખૂબ જરૂરી છે કે
હા, સાચી વાત છે જો તમારે પૂરતા પૈસા નહી હોય તો આપણે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ આપણે લોસ્ટ કરવું બરાબર જ ગણવામાં આવે છે કારણ કે શેર માર્કેટમાં જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારી પાસે પાસે લાખ રૂપિયા ઉપર તો હોવા જ જોઈએ. જેથી તમારો લોસ પણ થયો હોય તેને પણ તમે બેકઅપ રીતે રાખીને બીજા ટ્રેડમાંથી કવર કરી શકો છો પણ તમારા પર ખ બેલેન્સ કેપિટલ ના હોય ને અને તમે ટ્રેડ લીધો ત્યારબાદ જો તમારે લોસ થયો તો તમારા બીજા પેલા સેટ કરવા માટે પૈસા પણ નહી હોય. એવું બની શકે છે પરંતુ જો સરળતાથી જો કરવું હોય તો તમારે કેપિટલ ગણી હોવી જોઈએ એમાં પણ જો તમે રિસ્ક નહી લેવો હોય તો તમારે આઈ પી ઓ ભરવાને ચાલુ કરવા જોઈએ. આઇ પી ઓ માં એવું હોય છે, કે એક કંપની જ્યારે સ્ટાર્ટ અપ માટે અ કંપની લખાય છે ત્યારે એ લોકો અમુક ટકા શેર આઈ પી ઓ બહાર પાડે પાડે છે.
હા, તમારી વાત સાચી છે કે
કે આઈ પી ઓ દેશનું ખુબ જ બહાર પાડે છે કે તેઓ તેના પ્રકારે પ્રોફિટ થાય વરસમાં એક વાર કદાચ આઈ પી ઓ બહાર પાડવામાં આવે છે કે કે ઘણી વાર પાડવામાં આવે છે તે તેના આધાર હોય છે કે એ પી ઓ પાડવાથી આપણને ખુબ ફાયદો થાય છે. આઈ પી ઓ ના કારણે પ્રાઇઝ ખુબ જ વધી હમણાં એલન મોસ આઈ પી ઓ બહાર પાડવામાં આવ્યો તો તેમાં માં એની વન ટ્રિલિયન એટલે દુનિયા નુ પેલું એક એક માણસ કરોડપતિ છે ખાલી ખુબ જ જરૂરી છે કે મસ્ત આટલું બધું નામ કમાવ્યું એટલે એને પોતાની કંપની પણ એનું એ જે એને શહેરમાં રોકેલા હશે તેને કેટલો ફાયદો એક ટ્રિલિયન પર એની વેલ્યુએશન છે એટલે એ ખૂબ જ જરૂરી છે, કે આ આપણે એવી બધી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ લોંગ ટર્મ માટે રોકાણ કરવું જોઈએ. એ કંપની ફાયદો આપતી હોય છે, કેમ કે એ લોકો આટ આટલી જૂની કંપની હોય છે જેના કારણે એ લોકોને અનુભવ પણ વધારે છે એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ હાથ ને લેવા દેવા છે.
હા સાચી વાત છે આઈપીઓ એવી વસ્તુ છે કે એવી કંપની ના સ્ટાટઅપ વખતે એ લોકો કરવામાં આવે છે. એ જેમ કે આઈપીઓમાં વધાર એક સામ જથ્થાબંધ શેરનું વેચાણ કરવામાં આવે છે. એમાંથી અમુક લોકો આઈ. પી. ઓ. ઘરે જ થાય ત્યારબાદ જે લોકોને પૈસા લાગે છે તેમાં પ્રાાઈઝ શેર ની પ્રાાઈઝ વધ તા આઈ. પી. ઓ. એ પણ પ્રાઈઝ વધે છે તેથી જે કોઈ રીતે આઈ. પી. ઓ. ભર્યો હોય તેને આઈ. પી. ઓ. ભર્યો હોય તેમને વધારે પડતા લાગે છે. અને ત્યારબાદ એ લોકોને સામટા પૈસા મળી જાય છે અને જો આપડે હોલ્ડિંગ આગળ કરવું હોય તો આપણે આગળ હોલ્ડિંગ કરી શકીએ છે અને નહીં કરવું હોય તો આપણે એને સેલ કરીને આપણું પ્રોફિટ લઈને એક્ઝિટ થઈ જાય છે.
હા હા તમારી વાત સાચી છે કે આપણે પ્રોફિટ લઈને એક્ઝિટ થઈ જવા જોઈએ અમે કીધું તેમ તમે ઘણા બધા આઈ. પી. ઓ. માં પણ રોકાણ કર્યું એટલે તમને ખૂબ જ એક કરોડ કે ત્રણ કરોડ ના ફાયદો થયો એમ તમે કીધું એ ખુબ જરૂરી છે. અને જેના લીધે આઈ. પી. પી. ઓ. બહાર પાડવો જોઈએ અને આઈ. પી. ઓ. ના કારણે આપણે ઘણા બધા ફાયદા પણ થાય છે આપણને ઘણી બધી સુવિધાઓ પણ મળે છે ચાલો આપડે મળી.